હા સૌ પ્રથમ તો મિત્રો તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
મિત્ર શું કરી રહ્યા છો તમે
હવે તો કઈ ની અવે હું ફ્રિજ છું. અને અમે ફ્રીજ એમ તો ફ્રીજ છું
અચ્છા અચ્છા તો કેવું ચાલી રહ્યું છે તમારું અભ્યાસ.
બસ અભ્યાસ તો સારું જ ચાલી રહ્યું છે પણ હાલમાં વરસાદના કારણે થોડાક દિવસો કોલેજ બંધ રાખી છે.
છા છા વરસાદ તો એમ તો હવે ઘણો બધો એવો છે એટલે શાળા ને કોલેજ બધી બંધ જ છે બરાબર ને. તો હ મિત્ર આજે આપણે એક ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એ આપણા અ ખુબ જ એવો મહત્વ નો છે આપણા માટે કારણ કે હ એ ટોપિક નું પેલા હું નામ જણાવ દઉ? એ ટોપિક છે હાસ્ય અને જીવન મિત્રો જોવા જઈએ તો હાસ્ય એક મતલબ ખુબ જ એવુ લુપ્ત થઈ ગયું છે બધા લોકોના મોડા પર આપણે જોઈએ છેએ કે ઘણા બધા હાલની ભાગ દોડ ભરી જિંદગીમાં દુનિયામાં હ હાસ્ય એક તો ખુબ જ એવું. હ લુપ્ત થતું આપણને જોવા મળે છે દરેક વ્યક્તિ આપણને આ જે અ તાણાવ થી ભરેલો દખાાય છે કોઈ એવા. અ ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિમ છે જે જેમના મુખ પર હાસ્ય હોય છે હમ. મિત્રો સાથે ની મેહેફી લેમ તો થોડી અલગ હોય છે કે ઘણા એવા આપણે વિદ્યાર્થીઓ નહી જોઈ શકે છે મિત્રો સાથે એવું. ગ્રુપમાં રેતા હોયએ છે તો થોડીક ઘણી એવી ધમાલ મછલી પણ થતી હોય છે પણ હા ખરેખર આજે જોઈએ તો હાસ્ય તો ખુબ જ ચિંતિત વિષય છે જે રીતે અ હ માં આપણે જે હા પેલું ડેટા બહાર પડ્યું છે ને? કે આપણે સૌથી ખુશાલ દેશ વર્લ્ડમાં કયો છે તો? એમાં પણ આપણી જે સૂચિ છે એમાં આપડો ક્રમ ઘણો એવો નીચે છે. આપણા આજુબાજુના પડોશી દેશ પરના આપણે અ ખુબ જ પાછળ જઈ રહ્યો છે તો ખુબ જ એવી ચિંતાનો વિષય કહી શકીએ અને જીવન તો આપણે જોઈ છીએ કે બધા. હા હાલે કેવી હાલાકી બધી? ચાલી રહી છે પૂરના કારણે બધી થોડી એવી સ્થિતિ ખુબ જ ગંભીર છે બધા જોવા જઈએ તો ઘણો બધો એો તણાવ છે સાથે સાથે હ આપણે હાલ જ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા હ પ્રોટેસ્ટ જ રહી જાય છે આપણે હ વેપારી પર પ્રોટેસ્ટ ચાલી રહી છે દિલ્હીમાં. ઘણા બધા સ્ટુડ છે. જે પેપર લીક થવાના કારણે આત્મહત્યા કરી દીધી એ પણ એક આપણે કહી શકીએ કે તણાવ ન જે પ્રકાર છે જેમાં લોકોનું જીવન ખુબ જ એવું. કથિત બની રહ્યું છે નહી. હા જે રીતે મોંઘવારી છે દેશની જે રીતે દેશ ચાલી રહ્યું છે એમ તો આપણે અ દુનિયાની સ્ટ્રોંગ ઇકોનોમી તરીકે હ જાણીતા છે પરંતુ જે રીતે આપણા દેશના હાલાત છે. તો એ હિસાબે આપણે ના કહી શકીએ કે આપણે દુનિયા ન સૌથી ચોથા નંબર નું અર્થતંત્ર આપણું છે અને ઘણા બધી એવી વસ્તી પણ છે આપણા દેશમાં એ આપણી એક જરૂરિયાત સંતોષવા માટે ગવર્મેન્ટ પણ એના કારણે હ બધા લોકો ને સરફી એવી જરૂરિયાતો પૂરી પાડી શકે. નથી પણ એનો મતલબ એવું નથી કે ગવર્મેન્ટ અ બધાને મતલબ આજે સ્થિતિ ચાલતી છે આપણા દેશની તો ગવર્મેન્ટ પૂરી પાડી શકે છે પણ ઘણા બધા ભ્રશ્ ભ્ર્ટાચાર આપણને જોવા મળી રહ્યો છે હ જેના. કારણે લોકો ને પૂરતા લાભો મળતા નથી હ ગોવર્મેન્ટ ઘણી બધી એવી હમ યોજનાઓ આપણને આપે છે ખેડૂતો માટે જેમ કે હાલ જ હવે પૂર ને એવી સ્થિતિ ચાલી રહી છે તો ઘણા બધા એ અ કડ કર છે ગવર્મેન્ટ જેને કે જેમનું ઘર કાતું ખેતર પુર ની સ્થિતિ માં બરબાદ થઈ ગઈ હોય તો એવા લોકો ને થોડા એવા પૈસાઓની સવલતો પૂરી પાડવામાં આવે છે પરં એમાં પણ ઘણો એવો ભ્રષ્ટાચાર જોવા મળી છે સાથે સાથે હ આપણે જે અ ગ્રામ્ય વિસ્તાર હોય છે એવા વિત ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તાર હોય છે એમાં હ ઘણી બધી એવી રોડ સેફટીની પણ આપણે ચિંતા વ્યક્ત કરી શકીએ છ છેએ ઘણા બધા એવું હા રોડો ખરાબ થઈ ગયા છે ખાડાઓ પડી ગયા છે જેના કારણે પરિવહન માં પણ મુશ્કેલી થઈ રહી છે સાથે સાથે પૂરની સ્થિતિ પણ એટલે ઘણા એવા રસ્તાઓ પણ ધોવાઈ જાય છે. ભૂ સંંકલન પણ થઈ જતું હોય છે તો એ પણ એક ખુબ જ ગંભીર એવો વિષય છે અને જે રીતેની આપણી જીવન શૈલી સ્ટ્રેસ ફરી જઈ રહી છે તો એ મિત્ર એક ખુબ જ એવો ચિંતાનો વિષ આપણા માટે કહી શકાય તો એના માટે આપણે હમ યોગા કરી શકીએ ડેલી સવારે ઉઠીને એક્સરસાઇઝ કરતો વોકિંગ પર જવું જોઈએ જેના કારણે આપણે પોતાના મનને શાંત કરી શકીએ કેને રમતો રમવી જોઈએ જો કોઈ સ્ટુડન્ટ હોય તો તેમણે રમતો રમી જે મોટા હોય એ ચાલવા જવું જોઈએ એ બધી એક્ટિવિટી કરવાથી આપણું શાંત બને છે તો હા તમે પણ તમારા અનુભવ કહી શકો છો મિત્ર
મિત તમે ગણી બધી એવી સારી વાતો કરી અને મને જાણવા પણ મળ્યું અને ખુબ સારું ટોપિક છે કે હાસ્ય અને તો આપણા જીવનનો ખુબ મહત્વનો ભાગ છે કારણ કે જીવનમાં વ્યક્તિની તણાવ અને ચિંતાઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં હાસ ખુશી આપણને માનસિક રીતે ઉપદ અને હસવાથી આપણ મન પ્રસન્ન રહે છે અને તણાવ ઓછો થાય છે. મિત્રો અને પરિવાર સાથે હસવું મજાક કરવાથી સંબંધો પણ મજબૂત બને છે. ઘણી વખત એક નાનો સ્મિત પણ કોઈ વ્યક્તિનો આખો દિવસ સારું બની બનાવી શકી છેએ અને આજના સમયમાં જોઈએ તો લોકો કામ અભ્યાસ અને પૈસાની ચિંતામાં વ્યસ્ત રહે છે. તેથી જીવનમાં થોડો સમય હશે અને મનોરંજન માટે કાડવો જરૂરી છે. કોમેડી ફિલ્મ જોવી મિત્રો સાથે વાત કરવી વાતો કરતી ખુશી રહેવાનો પ્રયત્ન કરવો આ બધું જીવનને સુંદર બનાવે છે. અને તમે કે એ રીતે કે આજના સમયમાં તો ઘણી બધી એવી પ્રવૃતિઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અને વરસાદના કારણે પણ ઘણું બધું થઈ રહ્યું છે તો એના કા કારણે ઘણું બધું લોકોને સ્ટ્રેસ આવતું હોય છે. અને ખૂબ જ દુખદ ઘટનાઓ પણ થઈ રહી છે. અને પરંતુ આપણે એને થોડું ધ્યાનમાં રાખવું જોઈએ અમુક તો શી એવી જે ખુબ જ દુઃખદની ઘટના છે તો એને આપણે જતું ન કરી શકીએ પરંતુ ખાસ કરીને આપણે અમુક સમયે જે એવું હોય કે એને આપણે સારી રીતે કેવી રીતે હેન્ડલ કરીએ એનું થોડું જાણવું જોઈએ પરંતુ
હાસ્ય કરતી વખતે કોઈની મજાક ઉડાવવી કે કોઈને દુઃખ પહોંચાડવું એ યોગ્ય નથી. અને સાચું હાસ્ય એ છે કે જે પોતાને અને બીજાને પણ ખુશ રાખે અને આપણે ખુબ જ ધ્યાન પણ રાખવું જોઈએ કારણ કે ખુબ જ સ્ટ્રેસ લેવો એ પણ આપણા માટે સારું નથી અને આપણે હાસ્ય એ જીવનનું ખૂબ જરૂરી છે કારણ કે હાસ્યના કેટલા ફાયદા પણ છે. હાસ્યથી તણાવ ઓછો થાય છે મન પ્રસન્ન રહે પછી સકારાત્મક વિચાર આવી શકે છે. લોકો સાથેનો સબંધ મજબૂત બને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત મળે છે. અને જીવનમાં આનંદ વધે છે. એમાં ઉદાહરણ તરીકે કહી શકીએ તો કે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાના તણાવમાં હોય અને તેના મિત્રો સાથે થોડો સમય હશે મજાક કરીએ તો તેનું મન હળવું થઈ શકે છે. ત્યારબાદ તે વધુ સારી રીતે અભ્યાસ પણ કરી શકે છે પરં તું હાસ્ય કરતી વખતે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ આપણે કોઈના આપણા લીધે બીજાની કોઈની નુકસાન ન થાય કે દુઃખ ન દુઃખ ન થાય બીજાની મજાક ઉડાવી એ સાચ હાસ્ય નથી અને સકારાત્મક રહેેવાનો પ્રયત્ન કરવો જોઈએ હાસ્ય આપણને યાદ અપાવે છે કે જીવનમાં માત્ર સમસ્યા સમસ્યાઓ જ નથી પરંતુ ખુશ રહેવાની પણ ઘણી નાની ક્ષણો પણ છે. અને હા અંતમાં તો હું એટલું જ હાસ્ય વિશે કહીશ કે હાસ્ય જીવનને સરળ સુંદર અને આનંદમય બનાવે છે. તેથી આપણે આપણા વ્યસ્ત જીવનમાં હસવા અને ખુશ રહેવા માટે થોડો સમય જરૂરથી કાઢવો જોઈ તો તમે શું કેશો મિત્ર?
ખુબ જ સરસ તમે મિત્રો વાત કરી ઘણા એવા ટોપિક ને મારાથી રહી ગયા તમે પણ કીધા ને મને પણ થોડું એવું જાણવા મયળુતો હ ખુબ ખુબ આભાર એવો તમારો ને સાથે તમે તમારો કીમતી સમય પણ આ હું તમારો ખુબ એવો આભારી છું મે અહી અહી જો આ મારાને ટોપિક પૂર્ના વિરામ આપું છું મિત્ર
હા મિત્ર તમારો પણ આભાર
તો મિત્રો મળીયે પછી ફરી કોય નવા એવા ટોપિક પર
હા મિત્ર.